હલો.
હેલો.
હા અવાજ આય કે ભાઈ.
હા તમારો અવાજ જરીક કપાઈને આવે છે. હેલો
હા હા હવે આવે છે.
કેમ છે ભાઈ? હા. કેમ છો?
ઓકે.
તો મારો અવાજ જાય કે તમને?
હા આવે છે આવે છે અવાજ આવે છે બેન.
તો. તો ચાલો આપણેે કોઈ ટોપિક વિશે વાત કરીશું. તો તમે બતાવો? કે અ તમારા પાસે તો અ ગાય ને પશુ પશુ પશુ છે ને તમારા પાસે.
હા અમારા ઘરે છે ને પશુ અમે પશુપાલન કરીએ છીએ અમારી ઘરે છો ગાય છે.
તો તમે મને કઈક માહિતી આપો ને પશુઓ માટે કેમ કે મારા ઘેરે તો પશું નથી તો મેં એના એના વિશે કઈક જાણું નથી. તો તમે મને જણાવો કે તમે પશુપાલન કરો છો તો તમે શું શું અ સાવચેત તી રાખો ને એને ખાવા પીવાનું કેવી રીતે થાય ને એ બધું
જુઓ પશુપાલકમાં કેવું છે બેન કે આપણે આ કામમાં કેવું છે આળસવાળું કામ નથી બરોબર આમાં જેટલું કરીશું ને એટલું આપણને બહુ ફાયદો થશે ને બેનિફિટ થશે બરોબર તમે કેમ ક્યુઇશન પૂછા કે આપડે એને શું શું ખવડાવવું જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ. તો પેલી વાત તો આપડે ખબર જે આપડે પશુપાલન તબેલો હોય છે ને. તેમાં તો પેલી વાત આપણેે સાફ સફાઈ સ્વચ્છ રાખવી જોઈએ કેમ જેટલું સ્વચતા રાખીશ ને એટલું આપણને ફાયદો એ જ છે કે. કે એમાં પેલી વાત તો રોગચાળો નહી થાય ગાય બીમાર ની થાય ને હવે હવે ખબર તમને ઇન્જેક્શન કેટલું મોંઘુ આવે ગાય નું એક ઇન્જેક્શન અગિયારસો બારસો રૂપિયા નું હોય બરોબર ને જે વસ્તુનું મેં હું તમને નામ કેવા ને વસ્તુ નાખવાની છે આપડે તો જો એક પોટેશિયમ આવે પોટેશિયમ જો આપણે પાણીમાં પો ટેશિયમ ગોળીને આપણે એને મસ્ત પાળીને છે ને એને જો પોટેશિયમ આપણે એમાં નાખીએ ને અને પોટેશિયમ એમાં પાણીમાં રેડીને પછી તબેલા માં છાંટા મારી દે ને બધી જગ્યા તે જીવજંતુ કીટાણુ નહીં આવે ને આપણા જે ગાયની ખોળ હોય ને તો ખોળ માં હું બેક્ટેરિયા ને બધું મિલાવે તો આપડી ગાય સ્વચ્છ રે હવે તમે તમે જ જણાવો મને પોટેશિયમ સસ્તું આવે કે ઇન્જેક્શન મોંઘું આવે.
હા ભાઈ તમે તો બરાબર કીધું કે ઇન્જેક્શન મેઘૂ છે.
હા ઇન્જેક્શન કેમ મોઘું હોય પોટેશિયમ તો જરીક ઓછા પૈસા માં આવે એટલે આપડે પોટેશિયમ નાખી દેવા કરતા હું ગાય બીમાર નહી થાય હારું રે ને પછી તમે. સાવચેતીમાં તો એજ છે કે નાવા ધોવાનું બરાબર પઈ એને ફીડમાં ખાવાનું કેવું હોય ખબર કે આપડે કેલ્શિયમ આપવાનું હોય. ગોળ આપવાનું હોય મસુ મસૂર ની દાળ ને બધું ખવડાવવાનું હોય તો હારું દૂધ આપે લારું દૂધ આપે એમ પાપડી છે તુવેર ચૂણી છે એ બધું ખવડાવવાનું
હા હા.
હા બોલે.
તો તમે એક વારમાં એક વારમાં તમે ગાય નૂ કેટલું દૂધ કાઢી નાખો એવું
જો એ તો ગાય પર ડિપેન્ડ હોય જેવી રીતે ગાયમાં બી કેટલી બધી પ્રકારની જાત તી આવે બરોબર અમુક ગીર ગાય હોય અમુક હોશ ટેલ ગાય હોય અમુક દેશી ગાય હોય અમુક એચ એફ ગાય હોય એ બધી અલગ અલગ જાતિ આવે બરોબર કે એમાં હું છે કે તમારે જેવી ગાય હોય એવી દેશી ગાય હોય બરોબર તે વધારેમાં વધારે ત્રણ થી ચાર લીટર દૂધ આપે ને જર્સી પ્યોર જર્સી ગાય હોય તો એ લોકો આઠ નો લીટર દૂધ આપે બરોબર અને એના કરતા જો હારી એ હેછેબ ગાય લોકો દસ ચૌદ લીટર બી દૂધ કાઢે એમને ગીર ગાય નું તો ગીર ગાય ન તો દૂધ ની તો વાત જ ન થાય બેન કેમ કે ગીર ગાય નુ તો દૂધ તો એકદમ બેસ્ટ માંથી બેસ્ટ હોય. કેમકે ખબર ગીર ગાય નુ ઘી બહુ મસ્ત બેસ્ટ બને જો તમને ઘી જોઈતું હોય ને બેસ્ટ માંથી બેસ્ટ બેન તો ગીર ગાય નું આવે એમ એવું છે. તો એજ તમે હવે એક દિવસમાં વિચાર કરો કે હમજી જાવ નહી. આપણેે આ દેશી ગાય નું જો હોય તમે દેશી ગાય રાખતા હશો. કા તો બીજા કોઈ પણ તો એ ચાર છ લીટર દૂધ કાઢતા હશે લોકો એમ એક દિવસમાં બંને ટાઈમ મળાવીને
હો એ ના ભાઈ અમારા પાસે તો ગાય નથી તો એટલું બધું માહિતી મને ખબર નથી. કે શું શું થવાનું એમાં તો હું એજ ટોપિક તમારી સાથે સાજા કરવાયા ની ઈચ્છું અ મારુ ઈચ્છા હતું કે મેં એમાં કઈક માહિતી મને મળી શકાય કે ગાય પશુપાલન જેવો હોય તો કેવી રીતે કરવા જોઈએ તો તમારા પાસે ભેંસ પણ છે કે
ના બેન ભેંસ નથી આપણા પાસે ભેસમાં હું હોય છે ભેંસ બો ખાય છે. ભેંસ નુ ખરેખર દૂધ હોય છે પણ ભેંસ લોકો બહુ ખાય છે એમ ખાવામાં
ને ભેંસ નો ખોરાક બો હોય છે ને ભેંસ માં મહેનત પણ બો છે એમ ભૈસ નું બજેટ નથી. આપણ પાસે બેન
કઈ ની રેવા તો કોઈ વાત નઈ તો તમે એ બતાવો કે તમે જ્યાં પશુપાલન કરો છો એમાં તમે પોતે જ કરો છો કે તમે એવું હોય ને કે હજુ એક બે જણા હજુ છે તમારી સાથે હેલ્પ કરાવવા માટે કે તમે પોતે જ બધું કરો છો.
આમ તો જુઓ હાલમાં મે હું જાતે પોતે જ કરું છું બરાબર પણ જો તમે માણસ રાખો ને તો તે પ્રમાણે તમારી ગાયની આવક ભી એટલી હોવી જોઈએ બરોબર એટલે ગાયની સ્ટ્રેન્થ બી એટલી હોવી જોઈએ એટલે કે એમ કેને સં વધારે હોવી જોઈએ તો તમે બે ત્રણ માણસ રાખી શકો બરોબર નો ડઉટ તમને ફાયદો થશે પણ મહેનત બહો છે ને ફાયદો થશે. મન છે ને બેન ગાયનું કેવ શું છે એ ફીડ પર કમે બધું કે જેટલા તમે ફીડ ખવડાવશો ને સારો એટલા તમારે દૂધ વધારે આપશે ને ફીડ એજ છે કે આપણે કેલ્શિયમ આપવાનું કપાસ ની પાપડી આપવાનું તુવર ચૂણી આપવાનું પ આપણેે હેડી ના પેલું આવે ને તે આપવાનું એટલે એજ વસ્તુ છે બધું એમ તે ખોરાક જો સારું હોય ને ચૂનો મારવાનો ઉપર જેથી ચૂનો નાખવાનો ચૂનો નાખવાથી હું તે લોકો દૂધમાં વધારો થાય છે.
ઓકે તો ભાઈ જયારે ગાય જે છે એ જયારે એમ હોય ને કે તેનું તબિયત ખરાબ થઈ ગય જેમ કે તાઓ આવી એ બધું તો એ દૂધ કેવી રીતે આપ જેમ કે એને તો તમે ડોક્ટર પાસે દેખાવો ને કે સુઈ વગેરે જે જે પણ હોય એને સુધારવા માટે જેમ કે તબિયત ખરાબ હોય તો એ દૂધ આપે છે. કે નથી આપતું
આપે છે. આપે છે. દૂધ તો આપે છે. પણ હાવ નોર્મલ થઈ જાય છે. અને એકદમ દૂધમાં જે ક્વોલિટી એસએન એફથી ડાઉન થઈ જાય છે. એટલે જે દૂધની ક્વોલિટી જે ખરેખર ને જેની જે ક્વોલિટી હોય છે તેમાં એસએનએફમાં ઓછું થઈ જાય છે. ફેટ ઓછું થઈ જાય છે. જો તાવ હોય ગાયને તો તે આખી ક્વોલિટી એની ઉતરી જાય છે એમ દૂધની
હ હા હા તો જે જેમ કે તમે દૂધ કાઢ્યું ને તમે દૂધ વેચ્યું? તો પછી એ દૂધ જો જયારે કોઈ માણસ પીવે તો શ એનું પણ? તબિયત ખરાબ હો હોવાની એવી વધારે અ એ હોય ને કે
ના ના આવું નહી થાય, જો આવું હોય ને તો મોસ્ટલી પે તો જેટલા બી પશુપાલકો હોય છે. ને તો એ લોકો દૂધ ભરે જ નહીં પેલી વાત તો જો કોઈ ગાય તાવ આવે ને ગાયને ઇન્જેક્શન લગાવે ને તો પેલી વાત તો એ એ દૂધ છે. ને મોસ્ટલી જે હારા પશુપાલક હોય ને એ નહી ભરે દૂધ હવે જે લાલચી હોય જે બહુ ખરાબ હોય કે નહી ભાઈ મને તો પૈસા જોઈએ તે લોકો ભરી આવે ડેરીમાં મા જે હાર પશુપાલક હોય ને દૂધ નની કાળે દૂધ નેલે કોઈમાં ભેડવે નહી બરોબર એ દેધ સાઈડ જ મુકે દે કોઈ આપે જ નહી કસ્ટમર ને બરોબર, પણ જે રી જે રીક તો ઇફેક પડે છે. છોકરા લોકો ને હવે નાલું બચ્ચું છે. બરોબર અને એ જો દૂધ પી એને તો જેઝરીક ઇફેક્ટ જાય છે. એને એટલે એ ખરાબ છે. વસ્તુ જો ગાયને ઇન્જેક્શન લાગે હા તો દૂધ નની
હા મારી હા હા તમે સાચી વાત કીધી, જેમ કે મારો મારી છે. ને જે છોકરો છે. એ તો હમણાં જ વધારે મોટું નથી દોઢ સાલનુંું છે. તો એક એક વાર એવો જ થયો કે, અમારા ઘેરે જે દૂધ આપવા આવે છે ને એનો
હમ
ભાઈ નુ તબિયત ખરાબ હતું ને પછી એ લોકો જેમકે તાવ આવેલા તો એ લોકો ઇન્જેક્શન તો આપયા જ હશે તો એવું કેવુ કે હા હા તો એવું કેવુ કે હું હા કેવું કેવું
એમાં શું છે. એ લોકો ચાર પાંચ ઇન્જેક્શન આપે બરોબર હવે એ ઇન્જ સન એ લોકોની શરીર માં જાય છે. ને જે ઇન્જેક્શન જે હાર્મોન્સ પ્રત્યે લોકો કાઢે છે. તો એ દૂધમાં તોજ રીક તો જરીક ઇફેક્ટ પડે છે. દૂધમાં એવું ને કી નહી કેમ કે જો ફેટ હોય ને એસ એન એફ હોય ને તો દૂધની ક્વોલિટી થાય ને તો છોકરા લોકોને ફાયદો થાય જે વસ્તુમાં એસએન એફ ને ફેટ જ ને ક્વોલિટી શુદ્ધતા હોય જ નહી દૂધમાં તો પછી કેવી રીતના નાનલા બાળકને એની અસર થાય છે. ને ખરેખર જો ગાયની તબિયત ખરાબ હોય ને ને એક ગાયને જો ન્જે ઈન્જેક્શન લાગેલું ની તો નાલા બાળકને દૂધ નહીં પીવડાયે કેમ કે એ લોકો ને અસર પડે છે દવા ની તે લોક ને ભી થાય છે. આ વસ્તુ ખરેખર છે.
હા મારા બાળક ને પણ એવું જ થયું ને પછી એને છે. ને જેમ કે અ. એના પણ તબિયત ખરાબ અ થવા લાગ્યો તો મેં એને કીધું કે તમે તમારા ગાય ના તબિયત ખરાબ છે કે તમે ઇન્જેક્શન વગેરે આપ્યા છે કે તો એને કીધું કે હા આપ્યા તો છે પણ અ એ દૂધ તમને નથી આપ આ હું આપ્યું તો મને થોડોક ડાઉટ થયો તો પછી મેં એને કીધું કે જયારે તમારું ગાયનું તબિયત અ સારું હોત થઈ જાય ત્યારે જ મને દૂધ આપજો નઈ તો મારો પણ છોકરા નું તબિયત એવું હોય ને કે ખરાબ થવા લાગ્યો હતો.
આ વાત તમારી ખરેખર હાચી છે. ક્યા આનાથી જેરીક પ્રોબ્લેમ આવી શકે છે કેમ કે જો દૂધ થાય ને તો એ દૂધ નહીં અપાય પશુપાલક ની મો ટી ભૂલ કેવાય બેન એ દૂધની અપાય એમ ચાલો બેન આપ આપડુ ટાઈમ પૂરો થયો સંપૂર્ણ થયો છે ચાલો તમે આપ આ વસ્તુ પૂછ માટે તમને ને આપડે પશુપાલક વિશે કંઈ જાણવા માટે ખૂબ ખૂબ આભાર તમારો ઓકે. ચાલો બાય.
હા તમારો હા હા ચાલો